હલો!
કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
અ હું તમને એવું કેહતી હતી કે આજે આપણેે લક્ઝરી સફર અને લોકલ સફર વિશે વાત કરીએ.
સરસ આ તો બોઉ સરસ મજાનો મતલબ તમે ટોપિક લીધો છે.
બિલકુલ આપણે જો હમ
હા તો પછી તમને મતલબ કયો વધારે સારું લાગે છે?
એ જ કહું છું ને કે જે આપણે લોકો આરામદાયક અને વૈભરવી પ્રવાસ ગમે છે બધાને. એટલે સફરમાં પણ કેટલું એ છે અને જે લક્ઝરી સફર હોય છે એ આપણા માટે પહેલેથી જ બધીય રીતે આપણે આરામ, સુવિધા વૈભવ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે બોઉ જ આરામદાયક હોટલો મોંઘી હોટલો પછી એકદમ ઉત્તમ વાહન વ્યવસ્થા પછી એકદમ લક્ઝરિયસ ભોજન આ બ ધુ આપણે પહેલાથી જ બુકિંગ કરીને રાખીએ છીએ. તો આપણા સફરમાં ફક્ત આપણને આનંદ માણવો એ જ આપણા માટે રહી જાય છે. અને યાદગાર અનુભવો પણ થાય છે. કારણ કે આવું સફરમાં આપણને ખર્ચ તો બોઉ જ કરવાની જરૂર પડે છે.
હા જો આ લક્ઝરી સફરમાં આપણને આરામ તો બોઓ જ મળે છે. કેમ કેમ આપણને એ બધામાં કેટલી બધી પ્રીમિયમ સુવિધાઓ મળતી હોય છે. પણ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે ને કે એટલા જ ખર્ચમાં તો છે ને આપણે લોકો અક્કલમાં એવા બે ત્રણ વા બે ત્રણ ટ્રીપ કરી લઈએ એટલા જ બજેટમાં. અને ઘણી વાર છે ને આ લોકલ ટ્રીપ પણ મને એવું લાગે ઘણીવાર બોઉ સારી હોય છે. કેમકે આપણે આવી રીતે લોકલ કોઈ જગ્યાએ જઈએ. કે ત્યાંનું મતલબ લોકલ કંઈક ખાવાનું પણ ખાઈ લઈએ કશે કેમ કે ધરમ શાળાઓ ચાલતા હોય કંઈ ના હોટલમાં ન ખાવા કરતાં કોઈક ધર્મશાળામાં ખાઈ લઈએ. તો મતલબ એનો પણ એક આનંદ અલગ જ છે.
બિલકુલ અને આપણે જયારે લોકલ સફર કરતા હોઈએ છે એ આપણા ખર્ચ માટે તો બોઉ જ લાભદાયક હોય છે કે કારણ કે ઓછા ખર્ચમાં આપણે સારી મુસાફરી કરી લઈએ છે. પરંતુ એક બીજો પણ ફાયદો હોય છે. આપણે જયારે લોકલ સફર કરતા હોઈએ તો આપણને કેટલા બધા સરપ્રાાઈઝ અનુભવ થાય છે કારણ કે આપણે પહેલાથી જ ગોઠવેલું નથી હોતું તો આપણે કેટલા બધા વ્યક્તિઓથી મળીએ છ છેીએ જો આપણેે બસ કા તો ટ્રેનમાં સફર કરીએ તો આપણે કેટલા બધા વ્યક્તિઓથી માનીએ છીએ અલગ અલગ વ્યક્તિઓના વિચાર અ અને એમના સાથે વાતો કરીને પણ એક અલગ જ અનુભવ થાય છે એટલે લોકલ સફર એ વધારે માણસો સાથે આપણે માણી શકીએ છીએ અને જરી સફર એ આપણા ઘરના એક યા બે વ્યક્તિઓ યા પરિવારના જે ખાસ વ્યક્તિઓ હોય છે એમની સાથે આપણે માણી શકીએ છીએ અને એમાં ખર્ચ વધારે થાય છે અને ઓછા માણસો સાથે આપણે વાતચીત થાય છે
બિલકુલ જેમ કે ઉદાહરણ તરીકે હવે તમે જોઈ જ લો ને કે સપોઝ આપણે કસે જવાના હોઈએ તો એક તમે સ્લીપર કોચનો ટિકિટ બુક કરાવો અને એક એ જ ટ્રેનમાં ટ્રેનમાં તમે અ એસી નું થર્ડ ટાયર છે કે કંઈ પણ એ રીતે તમે બુક કરાવો તો એ બંને વચ્ચે પણ તમને કેટલો તફાવત જોવા મળશે ને જ્યારે તમે સ્લીપર કોચમાં શું તમને એક કલતા નહીં લાગશે કે લોકોનો સતત અવ અવર જવર રહેશે પછી મતલબ નાસ્તાવાળા આવી રીતે ઘણા બધા આવતા જ હોય છે જ્યારે એ એસી કમ્પાર્ટમેન્ટમાં તમે એકદમ બંધ પણંધ રહેશે નહીં કંઈ શોરા એકદમ તમને શાંતિને અ એવું બધું લાગશે
બિલકુલ અને આપણે જોઈએ તો બંને સફર પોતપોતાનું અલગ જ મહત્વ ધરાવે છે જયારે આપણને લક્ઝરી સફર સુખ સુવિધા અને આનંદ આપે છે તો આપણને લોકલ સફર સાદગી બચત અને સામાજિક માણસો સાથે પાઠ શીખવે છે તો મને તો એવું લાગે છે કે કોઈક વખત આપણને લક્ઝરી સફર પણ કરવો જોઈએ બધી સુવિધાઓ સાથે એ પણ એક અલગ જ એક્સપિરિયન્સ હોય છે અને હા લોકલ સફર તો એ પણ આપણા બજેટ માટે પછી વધુ માણસો થાય અને વધુ અનુભવો થાય એના માટે બહુ સારું છે તો બંને પ્રકારના સફર પોતપોતાની જગ્યાએ બહુ જ મહત્વ ધરાવે છે
હા સાચું ક્યું તમે જો લોકલ સફરમાં પણ છે ને આપણને એટલી જ મજા આવે છે જેટલા આપણે લક્ઝરીઝ સફરમાં કરતા હોય છે હવે હું દાખલા તરીકે તમે સપોઝ તમે એક એરોપ્લેન પ્લેનમાં જઈ રહ્યા છો તો ત્યાં તો તમને એટલી એકદમ શાંતિ લાગશે એક તમારી બાજુમાં પણ જે બેઠા હશે એ પણ કંઈક બોલશે નહીં કેવી તમને મતલબ શાંતિ લાગશે તમને સુખ સુવિધાઓને બધું બહુ જ મળશે આજ તમે ટ્રેનમાં જશો ને તો મને એવું લાગે કે ટ્રેનમાં અ તમારા લોકો જણે એક સંવાદ વધે લોકો સાથે તમારી વાતચીત થાય અને ઘણીવાર આપણી સ એ મુસાફરી દરમિયાન છે ને લોકો સાથે એવા ગાઢ સંબંધો આપણા થઈ જાય છે ને કે આખી કોઈ વાર તો આખી જિંદગી બના એ સંબંધો થઈ જાય છે અને ઘણી વાર આપણે કેવાય, એમાં અંતાક્ષરી રમી લઈએ છીએ કે, ભજન કરી લઈએ છીએ. તો એવું બધું, મતલબ આપણે આ જે લક્ઝરી સફર કરીએ છીએ, એમાં ના કરી શકીએ.
બિલકુલ, સાચું કહો છો, તમે આપણે જોઈ શકીએ છીએ કે, કોઈ પણ પરિવાર સાથે ઉનાળાની રજાઓમાં આપણે ક્યાંક ગોવા અથવા કાશ્મીર જઈએ. અને ફાાઈવ સ્ટાર હોટલમાં રહીએ, વિમાનમાં મુસાફરી કરીએ. અને ખાસ સુવિધાઓનો આનંદ માણીએ તો, એ આપણા માટે એકદમ લક્ઝરી સફર કવાશે, અને આપણા અ મનોરંજન અને વૈભવમાં પણ વધારો થાય છે. હું આવું પણ કહી શકું છું કે, જ્યારે આપણે અ લગ્ન કરીને જે લોકો ફરવા જાય છે, હનીમૂન અને એવું બધું. તો ત્યારે એ લોકો વધારે પડતા લોકો, લક્ઝરી સફર અ ત્યારે કરવાનું સારું પસંદ કરે છે, અને જ્યારે લોકો અમ આમ કોક યાત્રા પર જાય છે, ક તું પરિવારના આમ વ્યક્તિ વેકેશન ગાળવા માટે જાય છે બાળકો સાથે. ત્યારે લોકો લોકલ સફર કરવાનું પસંદ કરે છે, તો આ પણ થઈ શકે છે. અને જયારે વિદ્યાર્થી અને આ લોકો બધા મળીને, એક ગ્રુપ બનાવીને જાય છે. ત્યારે પણ એ લોકો લોકલ સફર કરવાનું. પસંદ કરે છે.
બિલકુલ સાચું કહ્યું, જે ન્યૂલી મેરિડ કપલ હોય એમને. એમને તો એમ પણ તે ટાઈમે એમને પ્રાઇવસી જોઈતી હોય, શાંત માહોલ વાતાવરણ જોઈ. હોય છે, એટલે એ લોકો આવા બધા સફર કરે ને તો મતલબ વાંધો નહીં આવે. કેમ કે એ લોકો ને, એવું જો વાતાવરણ જોઈએ. હોય, જે ન્યૂલી મેરિડ કપલ હોય છે, અને આપણે જે ગ્રુપમાં જઈએ. તો આપણને મતલબ આવી રીતે તમે કીધું ને, તો લોકલ સફરની જ મજા આવે છે, કેમ અને તમે જોઓ ને, આપણે બસ કે, ટ્રેન કે. આવી રીતે મુસાફરી કરીએ, તો રસ્તાઓમાં કે કેટલા ન આપણને કુદરતી નજારાઓ જોવા મળે છે, નાના-નાના જે અ ગામ છે, ગામડાઓ છે, ત્યાંનું બધું જોવા મળે છે, અને ત્યાંનું અ ત્યાંનું ભોજન ચાખવાનું આપણને મળે છે, તો લોકલ સફરથી પણ ઘણી વાર છે ને, આપણે ઘણું બધું શીખી લઈએ છીએ.
બિલકુલ, એ તો બિલકુલ સાચી વાત કરી તમે, અને બાળકોને અ બંને જ પ્રકારના, હું એવું વિચારું છું કે, બંને જ પ્રકારના આપણને અમ, સફરનો એક્સપિરિયન્સ અનુભવ એક વખત તો લેવો જ જોઈએ. અ, જયારે આપડે બજેટ સારું હોય ત્યારે આપણને લક્ઝરી સફરનો અ અનુભવ લેવો જોઈએ. અને જયારે આપણે પરિવારના કા તો કોઈ ગ્રુપ સાથે આપણા મિત્રો, સાથે જ્યારે જઈએ, ત્યારે આપણને લોકલ. અનુભવ લેવો જોઈએ, બંને જ અનુભવ આપણા મનોરંજન. માટે બહુ જ સારું સાબિત થઈ શકે છે.
બિલકુલ, હું પણ છે ને એકવાર મારા હસબન્ડ જોડે અમે લોકો પણ છે ને, આવી રીતે એક મિની વેકેશન માટે ચાર-પાંચ દિવસના વેકેશન માટે ગયા હતા. બાય પ્લેન અમે લોકો ગયા હતા. અને અમે લોકો સેવન સ્ટાર હોટલમાં ત્યાં રહ્યા હતા. પણ એ ત્રણ-ચાર દિવસ છે ને, અમને એટલું સારું લાગ્યું ને, મને તો છે ને. અમે લોકો જે સેવન સ્ટાર હોટલમાં રહ્યા હતા ને, ત્યાંથી મતલબ, મને એમ કે ને કે, બહાર જવાનું પણ મન નહીં થતું હતું, એ હોટલના રૂમમાંથી જ કે ત્યાં તમને એટલું કમ્ફર્ટ. તો એટલી સુવિધાઓ હતી, અને હોટલમાં પણ કંઈને મતલબ, તમને બધી સુવિધાઓ મળી જાય કે, તમારે હોટલની બહાર જવાનું. કશો સવાલ જ નહીં આવે, સ્વિમિંગ પુલ હોય, ક્લબ હોય, બધું જ ત્યાં હતું. તો એ પણ મારો બહુ સારો અનુભવ હતો. અને એ ચાર દિવસ એટલા રિલેક્સિંગને એટલું મતલબ એકદમ માઇન્ડ ફ્રેશ થઈને અમારા ક્યાં, જતા રહ્યાને ખબર જ ના પડી
બિલકુલ એટલે જ તો કહું છું કે આવા પલો પણ આપણા જીવનમાં હોવા બહુ જરૂરી છે. એટલે લક્ઝરી પણ અ પ્રવાસ હોવો જોઈએ. અને લોકલ પ્રવાસ પણ હોવો જોઈએ. જયારે આપણે આપણા ખાસ પરિવારના હસબેન્ડ સાથે તો એકદમ ન્યુલી કપ્પલ હોય એ લોકો એ લોકો માટે લક્ઝરી અ પ્રવાસ હોય છે એ વધારે સારું રહે છે અને જયારે આપણે મિત્રો સાથે પરિવાર સાથે વધારે ગ્રુપ સાથે જઈએ ત્યારે આપણે કોઈ પણ બસ ટ્રેન એવી રીતે જઈએ તો પણ આપણા માટે બહુ સારું રહે છે તો બંને પ્રકારના સફરનો અલગ જ અનુભવ હોય છે અને જીવનમાં એક વખત તો આપણને બેવ પ્રકારના પ્રવાસનો અ જે હોય છે એ લેવો જ જોઈએ અનુભવો ચાલો તો આપડે હા ચાલો તો આપણેે ફરી મલીશું કોક વિષય પર જરૂર થી વાત કરીશું
ચોક્કસ જય શ્રી કૃષ્ણ